હલો, હા-હા બસ એકદમ મ મજા માં જ છીએ તમે કેમ છો?
બસ, બસ મજામાં આ તો મેં કીધું કે હવે અ ઉત્તરાયણ આવવાની છે તો આપડે બધા ભેગા મળી ને કઈ પ્લાનિંગ કરીએ કે કોના ટેરેિસ પર ભેગા થવું છે? જમવાનું કોના ત્યાં લાવું છે? ઊંધિયું જલેબી કોને ઓર્ડર આપવો છે?
અરે, હા યાર ઉત્તરાયણ તો મારો એટલો ફેવરેટ તહેવાર છે ને કે આમ ક્યારે ઉત્તરાયણ આવવાને ધબા પરડ જતી રહું અત્યારથી ઉત્તરાયણની ગઈ સાલ પૂરી થ ને ત્યારથી આ સાલ આવવાની રાહ જોઈ રહી છે અને દિવસો નજીક આ આવી રહ્યા છે તો એની તૈયારી માં તો હું તો થોડી તૈયારી ચાલુ કરી જ દીધી છે કે પછ પતંગો થોડા ઘણા લાવીને ચગાવવાની પ્રેક્ટિસ કરી દીધી છે અને મમ્મીને તો કહી દીધું છે ભઈ ઊંધિયુ તો આપણે ઘરે જ બનાઈશું બહારથી કઈ નઈ લઈએ ખાલી જલેબી લઈ આવીઈશું ને ફાફડા લઈ આવીઈશું ઊંધિયુ તો મસ્ત ઘરે જ બનાવીશું આપણા ટેસ્ટ નું કેમ ઊંધિયા વગર ને ખાધા વગર તો મજાજ ના આવ ઉતરાયણની.
હા, સાચી વાત છે મેં પણ એવું જ કર્યું કે જૂના પતંગ ફિરકીને બધું જોઈ લીધું કેટલું સારું છે કેટલું નથી સારું એ બધું જોઈ લીધું પછી સ્ટોલ લાગે એટલે બાકીના પતંગ ને ફિરકી લઈ આવશું ને એક જના ઘરે જ જતા રહીશું એટલે બધા ગ્રુપ ગેટ ટુગેધર આપડણે થઈ જાય એવી રીતે આપણે ઉતરાયણની મજા માણી લઈશું.
હા, એટલે જ તો આપણેે ઉત્તરાયણ મા એ બહાને છોકરાઓને લઈને અગાસી પર જઈએ જેથી જે દિવસે સૂર્ય મકર રાશિ માં પ્રવેશ હશે એટલે થોડુંક તડકામાં રહીએ આપડે અગાસી પર રએ તો આપણે સનલાઈટ આપણા છોકરા ઉપર તો આપણને બી બીમારી માંથી સ્વસ્થ થઈ શકીએ દરેક તેહેવાની પાછળ કંઈક ને કં કઈક આપણા ગુજરાતીઓ નું રહસ્ય છુપાયેલું જ હોય છે એટલે આપે એમને દગાસસીરી કરતા પતંગ ચકઈએ તો ઓર મજા આવે ઉતરાયણમાં.
હા, સાચી વાત છે ઘરમાં એવું છે કે ઉત્તરાયણ છે ને તો મારા ડોટર અને સનને બહુ ગમે છે જયારે ફેબ્રુઆરીમાં આવે ને શિવરાત્રી તે મારા મધર લો અને મધર-મધર લો, ફાધર ને બંનેને ગમે છે એટલે શિવરાત્રી આવે એટલે ઘરમાં શંકર હરિશંકર શિવશંકર ની માળા જપ વા નું ચાલુ જ થઈ જાય છે.
હા, દરેક મંદિરોમાં જ બધું ચાલુ થઈ જાય છે હર હર શિવ નાથ ચાલુ થઈ જાય રોજ રાતે એમના બસ ભજનો બધા સાંભળવા જાય મંદિરોમાં બધા સોમવાર કરે ને બધું ઉપવાસ કરે, તપ કરે, શિવરાત્રી પછી મંદિર માં જઈને ભાંગ પીવાની ભી ખુબ જ મજા જ આવે છે નહી મંદિરમાં
હા, સાચી વાત છે પ્રસાદ તો વર્ષમાં એક વાર આપણે પીવો જ જોઈએ અને છોકરાઓને ભી પીવડાવો જ જોઈએ કે ભાઈ શંકર ભગવાને જે વિષ પીધેલું આપણેે વિષ તો પી નથી શકતા પણ એના સ્વરૂપે પ્રસાદ સ્વરૂપે જે આ મળતું છે તે તો આપડણે પીવું જ જોઈએ. અને જેવું આ, જેવું આપ ઓ આ આવે શિવરાત્રી એટલે તૈયાર જ થઈ જાય કે હા, ક્યારે મંદિર માં જઈશું ને આપે પ્રસાદ ખાઈશું.
હા, અને ભાંગ પરથી મન તો યાદ આવયુ કે એવું શિવરાત્રી પછ પછી માર્ચમાં તો હોળી ભી આવે છે તો હોળીમાં ભી લોકો ખબર છે ને કેટલી બધી ઘરે લોકો ભાંગ બનાવે છે, ભાંગ બનાવીને પીવે છે પછી રંગો બધા હોળી છોકરાઓ તો કલર-કલર થી રમવાની પિચકારીઓ આ ગુલા બધા આખા બજારમાં તો જાણે કલરફુલ થી આખું બજાર ભરાઈ જાય છે અને આગલા દિવસે હોલિકા દહન માટે બી લાકડા વીણી લાવે છે બધું મસ્ત ખાડો ખોદી અને મસ્ત હોલિકા દહન કરવા માટેની સુંદર એવી તૈયારી કરવામાં આવે છે. કે જેથી સત્યનો વિજય થયો હતો અને અ સત્યનો પરાજય થયો હતો.
સાચ્છી વાચ્છી એ સ્ટોરી હું દર વર્ષે મારા બાળકોને કહું ને એ લોકોને હું હોલિકા દહન માં જોવા પણ લઈ જાઉં કે જો બધા જ પોતાના પાણી લઈ ને આવે દીવો લઈને આવે અગરબત્તી લઈ ને આવે ને ખેડૂતો તો શું કરે કે પોતાના આંબા પર જે આવેલી પહેલી કેરી હોય ને. તે કેરીતે અંદર ચડાવતા હોય. કોઈ શક્કરિયા લઈને આવે કોઈ બટાકા લઈને આવે કોઈ નારિયળ લાવે ને એમાં હોમે અને પછી થોડુંક હોલિકા માતામાં હોમાઈ જાય પછી અડધું નારિયે છે ને એ કાઢી લે છે કે જે પ્રસાદ એ અડધું સળગી ગયા પછી જે અડધું આપડે ખાઈએ ને તો એનાથી આખું વર્ષ આપણું સ્વાસ્થ્ય સારું રહેે એવી માન્યતા છે એટલે મારા માતા પિતા મને એ ખવડાવતા કે ભાઈ આપડે આ પ્રસાદ ખાવાનો જ એટલે હું પણ મારા બાળકોને એ હોલિકા દહન નું નારિયેળ તો ખવડાવવું જ છું કે ભાઈ તમારે આ ખાવાનું અને એ ખાઈ લ પછી બીજા દિવસે એ લોકોને ધૂળેટીીને એટલો બધો એન્જોય કરાવું છું ને કે એ લોકો ના ફ્રેન્ડ સર્કલને ઘરે બોલાવું અથવા એ લોકો ના ઘરે એ લોકોને મૂકી આવું બલૂનની થેલી કલર ની થેલી પિચકારીને બધું જ એક બેગમાં અમને આપી આવું. તો આખો દિવસ એ લોકો એન્જોય કરે છે.
હમ ના ના સરસ છે કે હોલિકા દહન માં પ્રહલાદ લઈ ને પોતે બેઠા ત હોલિકામાં હતા પણ પોતે જ અગ્નિ માં સ્નાન થઈ ગયું પ્રહલાદ કઈ જ ના થયું એવી જ રીતે જીવનમાં હંમેશા જ્યાં સત્યને પકડી રહીશું ત્યાં આપણો વિજય જ થવાનો. અને એની પાછળ તરત તરત તમે જુઓ તો નવરાત્રી આવતી હોય છે અને નવરાત્રી મા દુર્ગાનુંું સ્વરૂપ નવ દિવસ સુંદર રીતે જાપ કરવાનું છે અલગ અલગ નવ દિવસ માતા ની આરાધના કરવાની રાત્રે મસ્ત નવરાત્રીમાં ગરબા ગમવાના માતાજીના ગુંડલા ગાવાનું એવો સુંદર તહેવાર આવે છે. છે.
હા સાચી વાત છે નવરાત્રીની તો એટલી બધી આતુરતા પૂર્વક રાહ જોતી હોઉં છું ને કે દર વર્ષે બે થી ત્રણ નવી નવી ચણિયા ચોળીઓ વસાવ છું અને જે ચૂ ચૂની ચણિયાચોળી હોય ને એને રિનોવેટ કરું છું રાત્રે મોડી રાત સુધી ગરબા રમવાના હોય એટલે દિવસે આખું બધું મારો શેડ્યુલ છે ને એ મેનેજ કરી દઉં છું અ સાંજે જમવાનું પણ વહેલું બનાવી દઉં છું આરથી જાત જાત ની અનેને ભાતભાતની સરસ સજા છું રોજ નવો નવો સરસ સરસ પ્રસાદ બનાવ બનાવીને લઈ જઈએ છે અને બીજા બધા બી લ છે તો અમને નવો નવો સરસ સરસ પ્રસાદ મળે છે ઘણા બધા લોકો એટલા બધા નકોડા નવરાત્રી ના ઉપવાસ કરે છે કે ખાલી પાણી પર અથવા તો ફ્રૂટ પર કે દૂધ પર જ રહે છે કઈ અનાજ પોતાના મોડામાં મુકતા નથી એટલે માતાની તે એટલી બધી અપરંપાર છે એટલો સાક્ષાત ચમત્કાર છે ને કે નવ દિવસ નવ જે માતાજી છે જે રાક્ષસો સામે લડીને એ લોકોને હરાવી દીધેલા એ લોકોને મારી નાખેલા ને એમના આપડો વિજય થયેલો એ માતાજી જ આપડી રક્ષા કરે છે આપણા કોળની રક્ષા કરે છે.
હમ કે નવરાતી માં કેવું છે. જે લોકો માનતા હોય છે લોકો સાતમ આઠમ ન મોટું હવન બી કરતા હોય છે પોતાના ગામડે જઈ પોતાના વતન માં જઈ મસ્ત નવચંડી યજ્ઞ કરતા હોય છે પછી છેલ્લે સાંજે હવન પૂરું થવાના ટાઈમે નારિયેર હોમી એનું પ્રસાદ વેચણી કરે છે અને પછી રાત્રે પાછા માતા ના ગુણગાન ગાય છે અને છેલ્લે દશેરા ના દિવસે રાવણ નું દહન કરી અને મસ્ત અ પરાજય થાય છે અસત્ય ન પરાજય થાય છે અને સત્ય નો વિજય થાય છે એવી રીતે નવ દિવસ નવ દુર્ગ યુદ્ધ કર્યું છે. આ રસું જોડે તાર સર જોડે એનો વિજય થાય છે એ માતાજીનો
હા સાચી વાત છે અમે નાના હતા ને તો મારા પપ્પા છે ને તો અમને બપોરના ત્રણ સાડા ત્રણ વાગ્યાને તૈયાર કરીને જે જગ્યાએ આ કથા થવાની હોય ને ત્યાં અમને લઈ જાય છે પછી એ બધું નાટ્ય સ્વરૂપે છે ને એ લોકો દર્શાવે રામ સીતા લક્ષ્મણ હનુમાન રાવણ એ લોકો લોકો ન બધું ડાયલોગ બોલે એ લોકો એક્ટિંગ કરે એ લોકો યુદ્ધ કરે એ બધું જ બતાવે ને પછી છેલ્લે રાહણ રાવણ નું દહન કરે પછી આતશબાજી થાય એ બધું જ જોવાની એટલી બધી મજા આવે એટલી બધી મજા આવે ને કે જે હવે તો ત્યારે તો બધું અલ્પ થઈ ગયું છે પણ એ નાનપણની બધી યાદો હતી કે જે દરેક તહેવારનોો મહિમા હતો કે ભાઈ ક કોની પાછળ શું છે ને શેના કારણે થયું છે એ બધી જ વસ્તુ આપણને આપડા માતા પિતા એ બધું બતાવીને કરેલું છે કે ભાઈ આપડો જે ગુજરાતીના મુખ્ય તહેવારો છે દરેક પાછળ કઈ ને કઈ ધર્મ કથા અથવા તો કઈ કારણ રહેલું જ છે જેના કારણે એ તહેવાર આપણે ઉજવીએ છેીએ ને વર્ષો વર્ષ ઉજવતા રહીશું.
હમ સાચી જ અને નવરાત્રી પછી તો તમે જુઓ ફટાફટ પંદર ત્રીસ દિવસમાં તો દિવાળી આવી જાય છે રામ ભગવાને જે ચૌદ વરસ વનવાસ કાપી અને જયારે પાછા આવ્યા ત્યારે એમની ખુશી માં જે દિવાઓ પ્રગટાવવામાં આવ્યા ત જે દિવાળી મનાવવામાં આવી હતી. એની તો શું વાત કરું એ પાંચ દિવસ દિવાળી ના તો આમ ભૂલાય એવા નથી કે જે ચારે બાજુ રોશની રોશની ફટાકડા નો અવાજ ઘરોમાં દીવા મંદિરોમાં દીવારતી સંભળાયેની દિવાળી નવું વર્ષ આપડા ગુજરાતીઓ ન તે પાંચ દિવસ મજા પડી જાય. દિવાળીમાં તો
અરે દિવાળીમાં તો સ્કૂલ માંથી જ્યારથી રજાઓ પડે ને તારથી ત્યારથી મમ્મી પેલા એમ કે કે ભાઈ દિવાળી આવવાની છે એટલે ઘરકામ કરવાનું છે ત્યારે તો મોડું ચડી જાય પણ જયારે ઘરકામ આખું સાફ થઈ જાય ને ઘર એટલું ચકાચક લાગે ત્યારે એમ થાય કે લક્ષ્મી નો વાસ થાય. સરસ્વતી ન વાસ થાય ગણપતિ નો વાસ થાય ને આપડે ચોપડા પૂજન કરીએ, લક્ષ્મી પૂજન કરીએ સરસ્વતી પૂજન કરીએ ને એ લોકો ન આહવાન કરીએ એ લોકોને બોલાવીએ છે, ઘર એકદમ ચોખ્ખું રાખએ એકદમ સુગંધિત રાખીએ પૂજા કરીએ. પછી બધાના ઘરે દૂધ, પંચામૃત નો પ્રસાદ વેચવા જઈએ, નવા નવા કપડાં પહેરીએે ફટાકડા ફોડીએ નવી, નવી બધી વાનગીઓ બનાવીએ ખાઈએ, ખવડાવીએ અરે દિવાળી. એટલે, તો એવું લાગે. કે જાણે, આપણે એટલો મોટો તહેવાર છે ને કે મને. તો, બહુ જ મજ્જા પડી જાય.
હા, દિવાળીમાં આપે પહેલો દિવસ દિવાળી ના ધનતેરસ ની પૂજા કરીએ બીજા, દિવસે કાળી ચૌદશ હોય જેથી આપણે કાળી ઘરમાંથી કકડાટ કાઢી દઈએ નાના છોકરાઓના મંદિરે દર્શન કરવા લઈ જઈ, જેથી એ લોકોનું સ્વસ્થ જીવન રહે, લોકોને કોઈની નજર ના લાગે. પછી. દિવાળી આવ્યા, અમાસ ના દિવસે. પછી નવું વર્ષ આવે ભાઈ, બીજ આવે ભાઈ બીજ, આવે એટલે બધે ભાઈ બહેન ના ઘેર જાય બધું, જમણવાર કરે બધા ભેગા મળે એટલે દિવાળી એટલે કેવું બધા જ, પરિવારોને ભેગા મળવાનો, એક મુંંદર એવો તહેવાર આખા વર્ષ. માં કેટલાક લોકો જે નથી મળી શકતા, એ દિવાળી ના દિવસથી નવા વર્ષે ટાઈમ કાઢીને જે રજાઓ દિવાળીમાં મળતી હોય છે, રજાનો સદ ઉપયોગ કરીને બધા ખૂબજ, તહેવારને એન્જોય કરતા હોય છે.
હા સાચી વાત છે આપડા ગુજરાતીઓનું તો કેવું છે, કે બેસતું વરસ ના આગલા કે એના આગલા દિવસ સુધી બધાની ઓફિસ ચાલતી હોય છે, બેસતા વરસ ના દિવસે દરેક ગુજરાતીઓ પોતાના વડીલોને પગે લાગવા જાય છે, બધાને મળી લે છેને, પછી જ ફરવા જાય છે, કોઈ રજા. પડે ને તરત ફરવા નીકળી જતું, નથી મને તો દિવાળી બહુ ગમે કારણ કે જેના, પણ ઘરે જઈએ ને એના ઘરે આપડણે પગે પડે ને એટલે આપણને, પૈસા મળે એટલે દિવાળીની તો એટલી રાહ જોય, ને કે હા મને આ વખતે દિવાળીમાં રોકડી બહુ થઈ, જશે.
હા, સાચું છોકરાઓને તો ખાવા. જેટલી મજા પડી જાય દિવાળ આવતી હોય, એટલે ઘરમાં ડબ્બા ભરી ભરીને આપણે, એટલા બધા નાસ્તા બનાવીએ છએ, કે જે. કોઈ, પણ ગેસ આવ તો એને. કઈ, કામ કર ના. બસ ખાઈ, પીન પતાય બસ. જલપ્યાસ કર. દિવાળી, પેલા થોડી મહેનત. લઈ લેવાની પણ દિવાળી ના પાંચ દિવસ, તો બસ ખાવું પીવું હરવું ઘડી મીઠાઈઓ ખાવાનું જાત જાતના, નાસ્તા ભાત ભાતની વેરાયટીઓ આજે પેલા ઘર જમવાનું આજે, અહિયાંયા જમવાનું, બધા નવા નવા મંદિરોમાં દર્શન કરવા જવાનું, ભગવાન ના આશીર્વાદ લેવાના વડીલો ના આશીર્વાદ લેવાના. એટલે આપણું, આખું વરસ, એવું સુંદર રીતે પસાર થાય.
હા, મારી ફ્રેન્ડ્સ તો શું કરે કે દિવાળી ના આવે, ને એટલે બધા નાસ્તા બનાવે એટલે જે પણ નાસ્તા બનાવે ને મને એમ કેજો મેં આજે આ બનાવ્યું છે, તને સેમ્પલ મોકલાવ મેં જે કઈ બનાવ્યું હોય, તો એને સેમ્પલ મોકલાવ એટલે બધાના ઘરે અલગ અલ જે પણ વસ્તુ બનાવી હોય, એ બધાની સેમ્પલ વસ્તુઓ મને ચાખવા પણ મળે. હું, ચખાડું પણ ખરાલે જેનાથી આપણને કોઈ વ્યક્તિ એ નવું કઈ, બનાવ્યું ને તે ચાખવા પણ મળે અને એ શીખવા, પણ મળે એટલે દિવાળી માં એટલું બધું આપણને શીખવા, મળે અ જાણવા મળે જોવા, મળે ખાવા મળે એન્જોય કરવા મળે એવું માનવું છે કે દિવાળી છે ને એ. તહેવાર છે, કે જે સ્ત્રીઓ માટે આખું વર્ષ બેટરી રિચાર્જ, કરવાનો તહેવાર છે.
અને બીજો એક તહેવાર તો એવો છે, ને કે પેલું જન્માષ્ટમી, આપે કૃષ્ણ ભગવાન નો જન્મ અને એ તહેવાર તમે જાણશો, ને તો જાતે બાર વાગે જયારે કૃષ્ણ ભગવાન, ન જન્મ થવાનો હોય એના પેલા સાતમ હોય સાતમ એટલે સાતમ, એટલે બધું સાફ સટ રાંધણ છટાવે. રા છ, એટલે રાંધણ છટ, એ બધું નવી નવી રાનગીઓ બનાવાની બીજા, દિવસે ઠંડી ખાવાની અને આઠમી કૃષ્ણ ભગવાન નો જન્મ થાય, ને એ જન્મ, ની ઉજવણી કરવાની એ મસ્ત એવું તહેવાર.
સાચી, સાચી વાત છે. છે, આપડે અલગ અલગ તહેવાર માણીયે છ, છે, અને એની મજા પણ બહ આવે છે. તમારી, સાથે વાત કરી. તેને આનંદ થયો, થેન્ક યુ.
હજ. મને, તું બોલો દે.